હા અવાજ આવે છે, ને મારો?
પણ મને તમારો અવાજ કમ્પલેડ આવે છે.
હા તો આજે આપડે પરીક્ષામાં જે પદ્ધતિ છે, અત્યારની તો એને બદલવું જોઈએ એના વિશે વાત કરીએ બરોબર
ઓકે મારા મતે ત એવું જે પરીક્ષામાં પદ્ધતિ આધારિત ચાલે છે. એ થોડો હેરન કરવો જોઈએ
હ મને પણ એવું જ લાગે છે, કે થોડોક ફેરફાર કરવો જોઈએ પરંતુ હમ. ઓમ તો જો ફેરફાર ના કરે તો સારું આપડા બધા વિદ્યાર્થીઓ માટે ત જો ફેફાર કરે તો પછી ફેલ થવાના ચાન્સ વધી જાય
હા એ તો વાત સાચી છે. એમ પાછું આંધી જેમ હા હા
તો એ એમાં એવું હતું કે કોઈ પ્રશ્ન હોય ને તો એની અથવામાં એક પ્રશ્ન ન હોય અને એ બે પ્રશ્નમાંથી જ ગમે તે એક લખવો પડે એવું હતું અને હવે જે કોરોના આવ્યો ને તો કોરોનામાં વિદ્યાર્થીઓ હેને પરીક્ષા આપી નતા શકયા, બરોબર?
હા.
એ મતલબ ભણી શક્યા નતા. તો પરીક્ષા આપવાની આવી ન તો એ વખતે સરકારે એવી પેપરસ પદ્ધતિ કાઢી પ કે એમાં એ ને એવું હોય છે કે, હવે એક વિભાગ હોય બરોબર ધારો કે વિભાગ બી છે, તો હવે વિભાગ બી માં હેને અંદર વીસ પ્રશ્નો લખેલા હોય અને વીસમાંથી ચૌદ લખવાના હોય. તો આવી રીતે હોય ને તો એમને વિદ્યાર્થીઓને બીજા છ પ્રશ્નો એકસ્ટ્રા મળી જાય છે. તો એના કારણે જો એમને કોઈ પણ એક ચેપ્ટર હવે, ધારો કે બાયોલોજી વિજ્ઞાનનું જે છે આ આપડ વિજ્ઞાન વિષય છે બરોબર. તો એમાં જે બાયોલોજી આવે તો એ બાયોલોજીને લગ તુ એક ચેપ્ટર આપણને ક-કંટાળો આવે છે, અને આવડતું નથી હોતું અને એના સિવાય આપણને બધું જ આવડે છે. તો એ આપડે તૈયાર કરી શકીએ ને ઈ ચેપ્ટરસ સ્કીપ કરી દઈએ, બરોબર. તો આજના વિદ્યાર્થીઓ આ પ્રમાણે તૈયારી કરતા હોય છે, જયારે હેને પહેલાના જમાનામાં મતલબ કે બે કોરોના પહેલા બે હજાર ઓગણીસના ને પેપર હતા ને તો તો એમાં આમ આવું નતું તો એ ઉપરથી એમાં વિદ્યાર્થીઓ બધું જ તૈયાર કરતા અને જે માર્ક્સ આવે એ સાચા ટકા આવતા અને હવે તો ટકા પણ એમ નેમ આવતા હોય એવું લાગે છે. તો એના વિશે શું કેવું તમારું?
હા, એ તો વાત સાચી જ છે કે પેલા પદ્ધતિ આખી અલગ જ હતી, કે બધાના વિચારો પણ અલગ હતા. અને હવે વિદ્યાર્થીઓને નવીન પદ્ધતિ પ્રમાણે જોઈએ, તો વિધાર્થીનું બધું એક જ સર થતું હોય છે. તો એના કારણે વિદ્યાર્થી નિશયનું સારું જ્ઞાન ન મળતું નથી. અને એને પાછું એવું પણ થતું હોય કે પછી ચિંતામાં હોય છે, બાળકોન અન એના કારણ પછી ઓછા ટકા આવતા હોય છે. અને બાળકોની જે શિસ્ત છે, એનું સમયનું આયોજન છે. એમ મહેનત કરવાની આદતો છે, ઈ બધી પણ બદલવાની એને જરૂર છે. કારણ કે એના કારણે એને વિકાસ થઈ જાય અને પરીક્ષામાં પણ એન મજા આવે.
હા, એ વાત તો તમારી સાચી કે અને આમાં જે લેખિત પરીક્ષા હોય છે, એ વિદ્યાર્થીઓની ક્ષમતા જાણવા માટે હોય છે, બરોબર? કે વિદ્યાર્થીઓ કેટલું લખી શકે છે અને એમને કેટલું યાદ રહે છે. તો એના ઉપરથી આમાં તો સરકારે એવા પણ નિયમો કાઢ્યા છે કે હેને જેમાં, હા. કોઈ વિદ્યાર્થી હોય ને તો એમને જવાબ ના આવડતો બરો પણ તો એને લગતો કોઈ જવાબ લખે ને તો એ જવાબ ઉપ પછી એમને માક્સ મળી જાયને એનાથી એ પાસ પણ થઈ જાય તો એના કારણે હેને જે વિદ્યાર્થીઓ ફેલ થતાતા ને જેમને કશું નતું આવડતું, એ વિદ્યાર્થીઓ પણ પાસ થવાનું ચાલુ થઈ ગયું છે. તો એના વિશે તમારે શું કેવું?
એવું પણ હોય જ છે. પણ હવે પેલાની જે સ્ટાઈલ હતીન એ સારી હતી. કે એમાં એવું હતું કે હે ને કે પેલા એવું હતું કે, વિદ્યાર્થીઓ અલગ-અલગ મે બે માણતરમાં શરૂઆતમાં એવું હ તો કે એમાં હે ન ઓપ્શન આપવામાં આવતા કે અમુક એને સ્ટાન્ડર્ડ હોય, ગણિત હોય, ગણિત સ્ટાન્ડર્ડ આવતું પેલા બરાબર. અને બેજિંગ ગણિત પણ આવતી એવા ઓપ્શનો આવતા એના કારણે વિદ્યાર્થીને પહેલા ફાયદો થઈ જતો કારણ કે બધંગ વિદ્યાર્થીઓને એક સરખા નથી હોતા. અમુક વિદ્યાર્થીને વધારે ફાવતું હોય ને અમુકને ઓછું ફાવતું હોય. તો એના કારણે એ ફાયદો થઈ જતો એ પણ સારું હતું. અને એમાં પાછું એ પણ ઓપ્શન હતા કે એને સ્ટાર્ટિંગથી જે પહેલું ધોરણ આવે ને એનામાંથી જ આવી રીતે ઓપ્શનો આવી જતાતા. તો એમાં એક ફાયદો એ પણ થતો કે વિદ્યાર્થીને સ્ટાર્ટિંગથી જ ખબર મળી જતી કે હું હોશિયાર છું કે નથી તો વિદ્યાર્થીને એવું મહેનત કરતો. અને હવે અતારે કેવું થઈ ગયું છે, કે ધોરણ દસમાં આવે એટલે જ એને ખબર પડે કે ભાઈ મું કેટલો હોશિયાર છું કે નથી. અને પાછું એમાં એવું કારણ એટલે એ છે કે બધી સ્કૂલો છે, એ પોતાના જ પેપર કાઢતી હોય છે. તો સ્કૂલોમાં પોતાના જ માકસ આપી દેતી હોય. બાળકને પચાસ ટકા આવતા હોય તો એસી ટકા આપી દે એવું પણ કરતી હોય છે.
હા એ વાત તો તમારી સાચી. એમાં તો મું
પેલામાં એમ હતું કે બાળકને પહેલું ધોરણમાં ને એમાં જો સરખું પેપર નાખ્યું ના હોય તો એમ જ ફેલ કર દેતા. અને અતારે હે ને એવું છે કે બધું ઉપરથી જ કહેવામાં આવતું હોય છે. કે ભાઈ કોઈ પણ બાળકને ફેલ નહીં કરવાનું એ છે, કે દસમા ધોરણ ની અંદર આવે પછી જ એને ફેલ કરવામાં આવે છે. આવું ના થવું જોઈએ, પછી બાળકને એમ થઈ જાય કે મે એટલી મહેનત કરી હોય. દશમાં મામા આયો ત્યારે જ એવું કેમ થયું? બાળક મા કઈ ખામી હોય તો સ્ટાર્ટિંગથી સુધરી જતી હોય, અને દસમા મા પછી બાળક ની યાદ તો મળી ગય હોય, બધી ખોટી ટેવો. એ બી સુધરતી નથી, પછી
હા એ વાત તો તમારી સાચી જ છે, અને જે તમે પહેલા કહ્યું ને કે આમાં શાળાઓ જે હોય છે, પ્રાઈવેટે એમના પોતાના પેપર કાઢે છે. એવું નથી હોતું. પેપર તો હવે પેપર તો જે સરકાર તરફથી જ આવતા હતા પણ ચેકને શાળામાં જ થતા હતા. તેના કારણેને ટીચર્સ હોય ને જે એમને ખબર હોય, કે ના એટલે તમે કીધું એ વાત મુ સમજી ગયો.
હું. ધોરણે એક થી સાત કે આઠ એવું છે, ને એનામાં એવું હોય પોતાના પેપર કાઢે પછી નવ થી બાર ગઈ એવો ને એની અંદર જે આપડે કવાયત જયલાલ નવાલે જે પેપર નીકળતા એમાં એવું હોય.
હા એ તો છે, એટલે શું હતું મારે જ એવું થયું હતું. તમે કીધું ને એ પ્રમાણે હું દસમામાં હતો, ને તો હવે એ વખતે તો બોર્ડ માંથી પેપર આવે. પરંતુ ચેકને આગળ જે પ્રથમ સેમિસ્ટર સેકન્ડ સેમિસ્ટર હોય ને મતલબ પેલું. પ્રથમ સત્ર, બીજું સત્ર તો એમાં ને સ્કૂલ વાળા ચેક કરે તો એમાં મારે ને માર્સ બોતેર ટકા સિત્તેર ટકા એવા. યા અને એવી અને આમાં ક્લાસમાં જેને જવાબો આપતા હોય, ને એવું બધું હોયને જેમને એટલે કે કોઈ વિદ્યાર્થી હો તો એ જવાબો વધારે આપે. તો મેડમો એમના માર્ક્સ વધારે મુકતાં. એવું કરતા બરોબર અને અમે જ્યારે. દસમાંની જે બોર્ડ ની પરીક્ષા આપી ને તો બોર્ડની પરીક્ષા આપીને પછી રિઝલ્ટ આવેને. તો એમાંમ જે છોકરીઓ જ આવતી, અમારામાં હ ને આગળ. પ્રથમ સત્રમાં અને બીજા સત્રમાં બંનેમાં ટોપ ફાયમાં છોકરી હતી, એક છોકરાના માર્કસ જ ન હતા. બધા કે ટોપ ફાઈવમાં આવી શકે, બરોબર. અને છેલ્લી પરીક્ષામાંને ટોપ ફાઈવમાં, ટોપ ટેનમાં એક જ છોકરી હતી, ટોપ ફાઈવમાં તો એકેય નથી.. કારણ કે એ વખતે તો હવે ચેક સ્કૂલ વાળા ના કરીએ કે, એટલે માર્ક્સ મૂકે જ નહીં વધારાના. એટલે આવું અમારા જોડે પણ થયું તું, એટલે સ્ટાર્ટિંગમાં તો અમને એમ લાગતું કે અમારે એટલા બધા ઓછા માસ કેમ આવતા હશે, આટલી બધી મહેનત કરી તો. તો અને પછી જેમને
તું હોય છે, ને કે જેમ. હા. એક્ટીવ‌ એવું જ ખાલી લાગતું, આવુ ધ્યાન રાખતા. બારને એમાં વધારે ઇન્ટરેસ્ટ આવે, અને જે ભણવાની જેમ. એક્ઝામ આવતી હોય છે, જે એક્સ્ટ્રા જે હોય એ બધી એક્ઝામા બાળક. એટલું બંધુ ઇન્ટરેસ્ટ નથી હોય, તો તેના કારણે માર્ક્સ પણ ઓછા થતા હોય છે. અમારૂ શું કહેવું છે, આના વિશે?
હા, એ વાત તો તમારી સાચી કે એના કારણે માર્સ ઓછા થતા જ હોય છે. મા તો.
અને પાછુ પરીક્ષામાં અત્યારે એટલું બધું ટેન્શન હોય છે ને. પેલા બેન, બાળકોને એટલુ ટેન્શન નતું હોતું. પેલા બધા બાળકો એવુ વિચારતા કે જે માર્ક્સ આવશે, એ મને વાંધો નહીં, મતલબ અને માતમ એવા જ હતા કે, જો ઓછા માર્કસ આવે તેમને જે કરું કરે. મારા મિત્ર એટલું બધું કશું કરતા નહતા. એટલે પછી જે સરને બધા ને, એ બાળકો ને છે ને, થોડું ધ્યાન વધારે આપવાનું. અને મારતા બાળકોને અને શીખવાડી પણ દેતા બાળકો ને. અને જો બાળક કંઈ સમજે નહીંને તો એ જે સરને બધા ને ઘરે પણ આવતા અને સમજાવતા. માતા-પિતાને કે બાળક માનતું નથી કે આમ નથી કરતું ને અને હવે તો જો બાળકને મારે ને, તો ઉપરથી વાલીઓ સરને બોલે છે. એટલે બધું ઊંધું થઇ ગયું છે. પેલા બધું સારું એ હતું.
હા, એ વાત તો તમારી સાચી કે હવે એકદમ ઊંધું થઈ ગયું છે. અને આમાં જો તમે કે દસમામાં એમાં જે ફેલ થયો ને, દસ કે બારમાં હ, આમ તો બીજા પેલામાં તો ફેલ નથી કરતા, પરંતુ દસ અને બાર માં ફેલ કરે છે. તો એમાં જે ફેલ થયા હોય, એમને રિપીટર એક્ઝામ આવે છે. પછી રીપીટરમાં પણ પાસ નથી થઈ શક તો વળી પાછું સપ્ટેમ્બર, નવેમ્બર એમને ઓપન બુકે એઝામ આવે છે.
હા, ઓપન બુક આવે છે. મારા ખ્યાલથી જેને ઓપન બુક પરીક્ષા છે, તો એનામાં બાળકની જે યાદ શક્તિ કરતા સમજણ શક્તિ જે કહેવાય ને, વધારે ઉપયોગી હોય છે, કારણ કે એને એ જેમ કોઈ પણ માહિતી હોય ને, એ એસલેસન કરી શકે. ક્યારે માહિતી એ લખી શકાય અને અ લખી શકાય, એનું જે મૂલ્યાંકન જે થતું હોય ને એમાં વધારે સારું થતું હોય, તો એ પણ બાળકને સારા એ માટે જ છે. એ ખોટું નથી કંઈ. આ ઓપન બુક ત્યારે જ સજે છે.
હા, એ તો છે, ખોટું નથી. પરંતુ આમ જોવા જઈએ તો, જેમને હવે જ જાતે તૈયારી કરી હોય અને એમને માર્ક્સ ઉપરથી સીધા પાસે થાય, એમના ઉપર બુક વાળા એક્ઝામ આપીને સારા માર્ક્સ લાવે એમના કરતા પણ વધારે તો?
હા એવું પણ થતું હોય છે. પણ એમાં પણ જે તૈયારી કરે છે એમનું પછી પણ ફાયદો થવાનો જ છે ને. અને આ જે ઓપન બુક વાળા છે એ ખાલી જો મતલ બા જોઈને જ ખાઈને નાખી દેશે તો એમને જે બીજી એક્સર્નલ એક્ઝામ આવતી છે. એમાં એમને કઈ ફાયદો થવાનો જ નથી. બીજા જે તયંગ કરશે એને જ ફાયદો થવાનો છે. આ તો એના માટે હોય છે ને કે જે આપડ કોઈ પણ બધાને આદત નથી હોતી અમુક અમુક ને આદત હોય છે કે લખીને યાદ થતું હોય આ એનામ માટે છે કે જે લખીને જે તૈયાર કરે ને એ એવું સાંભળ્યું પણ છે સર પણ કેહેતા હોય છે કે તમે લખીને જો તમે કરો ને તો વધારે આવડે. અને મગજમાં પણ બેસી જાય એ પછી બોલાતું પણ નથી એ બધું
હા એ વાત તો તમારી સાચી જ છે. તો એના ઉપરથી મને તો ખબર પડી ગઈ કે પદ્ધતિમાં ફેરફાર તો કરવો જ જોઈએ થોડો ઘણો જે જૂની પદ્ધતિ હતી એ સારી છે એ પ્રમાણે કરે તો સારું એમજ ને નહીં
હા એમજ. ઓકે?
ઓકે, સારું બાય.
હાય.